હલો. હા બેન કેમ છો?
જ આવે છે?
હા આવે છે ને એમ. કેમ છો બેન?
મજામાં છે. તમે બોલો.
હું પણ મજામાં છું. તો આજનો આપણો વિષય છે સ્થાનિક તહેવાર અને પરંપરાઓ. તો સ્થાનિક તહેવાર અને પરંપરાઓ એ આપ આપણા દેશની એક સૌથી મોટી એવી પરંપરા અને વ્યવસ્થા થાપણ માનવામાં આવે છે. સ્થાનિક પરંપરા અને તહેવાર એ ઘણા બધા પ્રકારના છે. જેમ કે લગ્ન પ્રથા ને બાળક જન્મે ત્યારથી ઘણા બધી પ્રથાઓ આવે છે. અને આપણે આ બધી પ્રથાઓ મનાવતા હોઈએ છીએ. સ્થાનિક અને પરંપરાગત જીવન શૈલી કોઈ પણ વિસ્તારની ઓળખ છે દરેક રાજ્ય કે ગામના લોકો પોતાની સંસ્કૃતિ, ભાષા, ખોરાક પહેરવેશ અને તહેવારો દ્વારા પોતાની પરંપરાઓ જાળવી રાખે છે. આ પરંપરાઓ પેઢીએથી પેઢી સુધી પસાર થાય છે અને સમાજને એકતા અને ઓળખ આપે છે ગુજરાતમાં સ્થાનિક પરંપરાઓ ખૂબ સમૃદ્ધ છે અહીં લોકો નવરાત્રિ દરમિયાન ગરબા અને દાંડિયા રાસ કરે છે જે માત્ર નૃત્ય નહીં પરંતુ ભક્તિ અને આનંદનું પ્રતિક છે મકરસક્રાંતિમાં પતંગ ઉડવવાની પરં જેમાં આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે સ્થાનિક ખોરાક પણ પરંપરાઓનો મહત્વનો ભાગ છે ગુજરાતમાં ઢોકળા, ખાંડવી, થેપલા અને ઊંધિયું જેવા વાનગીઓ ખૂબ પ્રસિદ્ધ છે. છે. આ વાનગીઓ સ્થાનિક સ્વાદ અને જીવન શૈલીને દર્શાવે છે પરંપરાગત પહેરવેશમાં સ્ત્રીઓ માટે ચણિયા ચોલી અને પુરુષો માટે કેડીયો ધોતીઓ જોવા મળે છે આ કપડા ખાસ કરીને તહેવારો અને લોકમેળાઓમાં પહેરવામાં આવે છે આ રીતે સ્થાનિક અને પરંપરાગત બાબતો એ આપણા સંસ્કૃતિને જીવન રાખે છે તે માત્ર ઇતિહાસ નહીં, પરંતુ આજના જીવનમાં પણ મહત્ત્વ ધરાવે છે. છે. અને આપણને પોતાની ઓળખ સમજાવવામાં મદદ કરે છે સ્થાનિક
હા, તમે તો ખૂબ જ સારી વાત કરી કે જેવી રીતે પૌરાણિક પરંપરા હોય છે તમે મને સમજાવી તો તમે એના વિશે મારાથી શું જાણવા માંગો છો? લોહકુમારી અવાજ આવે છે? હા, તો તમે તમે રીતે સ્થાનિક પરંપરાઓ વાત કરી તો હું તમને બતાવી દઉં કે સ્થાનિક પરંપરાઓ એ બધી જ જગ્યાએ અલગ-અલગ હોય છે. અને અન્નપ્રમાણે હોય છે કારણ કે, એ દરેક થાને બદલાતી રહે છે અને એક જગ્યાએ ક્યારે પણ એક હોતી નથી અને સ્થાનિક પરંપરાઓમાં ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે અ સ્થાનિક પરંપરાઓ દરેક જગ્યા બદલાતી રહે છે. અને આ સ્થાનિક પરંપરાઓ જેમ તમે કહ્યું કે ચણિયા ચોળી ને એ આ બધું આ બધું પણ ખૂબ જ હા હું માનું છું કે બધી જગ્યા સંસ્કૃતિ તમે મ પરંપરાઓ જેવા સંસ્કૃતિ પર વાત કરી છે. હું એને જે રીતે હું એમણે બધાને માન આપ્યું છે, અને સન્માન ઉપસ્થિતિ અનુભવું છું. જેમ કે, ભારત સંસ્કૃતિ અને પરંપરાઓથી ભરપૂર દેશ છે. દેશ છે. દરેક રાજ્ય અને દરેક શહેર અને દરેક ગામની પોતાની આગવી ઓળખ હોય છે. આ ઓળખનો સૌથી મોટો ફાળો આપતી વસ્તુ, સ્થાનિક પરંપરાઓ અને તહેવારો હોય છે સ્થાનિક પરંપરાઓને આપણા પૂર્વજો પાસેથી મળેલી ચાલતી આવે છે તે પરંપરાઓ આપણા જીવનને સંસ્ સંસ્કારી બનાવે છે, અને સમાજને એકતા જાળવે છે. વાત કરીએ તો અહીં અનેક સુંદર પરંપરાઓ જોવા મળે છે. છે, જેમ કે તમે કહ્યું, હું બધાને સન્માન કરું છું ગરબા દાંડિયા એ બધાને જ હું પણ માનું છું. અને આ બધા તહેવારો જે તમે કહ્યા એ બધાને તું મનાવું છું અને મને ખૂબ જ ગમે છે. તો હું કહું છું, કે જે ગર્ભા અને જેવી રીતે તમે કહ્યું સ્થાનિક પરંપરાઓ, તો આપણેે એવું કરતા. આપણે એવું ક્યારે પણ નથી કરતા. જે જે સ્થાન પર જેનું જે જે રીત રીતિ રિવાજો અને તહેવારો હોય છે, તો આપણે આખો ભારત વર્ષ તેની ઉજવણી કરીએ છીએ, અને તેને માનીએ છીએ. તો હું માનું છું કે તમે પણ એવું કરો છો કે?
હા, તમે જે આ બાબતો કીધી, એ હું પણ માનુ છું, અને કરું છું. સ્થાનિક અને પરંપરાગત પ્રથાઓમાં ધાર્મિક વિવિધતાઓનું પણ ખાસ સ્થાન છે. ગામડાઓમાં લોકો મંદિરોમાં જઈને રોજ પ્રાર્થના ના કરે છે. અને તહેવારો સમયે ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. લગ્ન, જન્મ અને અન્ય પ્રસંગો પર વિવિધ રીતિ રિવાજોનું અનુસરવામાં આવે છે, જે સમાજની સંસ્કૃતિને મજબૂત બનાવે છે. ગુજરાતના લોકમેળાઓ અને મેળા મેળાવડાઓ પણ પરંપરાઓનો મહત્ત્વનો ભાગ છે. તારણનો તારણતોરનો મેળો, ભાવનાથનો મેળો, જેવા પ્રસંગોમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થાય છે. આ મેળાઓમાં લોકનૃત્ય લોકસંગીત અને હસ્તકલા વસ્તુઓનું પ્રદર્શન થાય છે. સ્થાનિક હસ્તકલા અને કલા પરંપરાગત વારસાઓનો અમૂલ્ય ભાગ છે. કચ્છનું બંધણી કામ, પેટા પટોળા સાડી અને માટીના વાસણો બનાવવાની કલા વિશ્વ પ્રસિદ્ધ છે. આ કલા માત્ર રોજગાર પૂરું પાડે છે નહીં, પરંતુ સંસ્કૃતિને જીવંત રાખે છે. ભાષા અને બોલી પણ પરંપરાઓનો મહત્વનો ભાગ છે. ગુજરાતીમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ બોલીઓ બોલાય છે. જેમ કે આ કાઠિયાવાડી, સુરતી અને કચ્છી. આ બોલીઓ એ લોકોની ઓળખ અને સંસ્કૃતિને દર્શાવે છે. આજના આધુનિક સમયમાં પણ લોકો પોતાની પરંપરાઓને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. નવી પેઢી ત પણ તહેવારોમાં ભાગ લે છે, અને પોતાના વડીલો પાસે થી સંસ્કાર શીખે છે. આ રીતે સ્થાનિક અને પરંપરાગત મૂલ્યો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્થાનિક પરંપરાઓમાં કુદરત સાથેનો સંબંધ પણ ખૂબ જ ગાઢ હોય છે. ગામડાઓમાં લોકો વરસાદ પાક અને ૠ તુઓ અનુસાર પોતાના જીવનને ગોઠવે છે. ઉદાહરણ તરીકે માની લઈએ, કે વરસાદ માટે પ્રાર્થના કરવી, પાક ઉત્સવ ઉજવવાનો, જેવી પરંપરાઓ કુદરત પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. પરંપરાગત રમતો અને રમત માધ્યમથી પણ સંસ્કૃતિ જીવંત રહે છે બાળકો ગીલી ડંડા, કબડ્ડી, ખોખો જેવી રમતો રમે છે જે માત્ર મનોરંજન જ નહીં પરંતુ શરીર અને મનમાં વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે તો આ બધી રમતો હા એને પણ આપણે આગળ વધારી શકીએ છીએ તો એના વિશે તમારું શું માનવું છે?
હા, તમે તો રમતો અને તહેવારો સંસ્કૃતિઓ વિશે ઘણું બધું સમજાયું અને જાણીને ખુબ જ સારું આવ્યું કે કેવી રીતે બધા તમે તહેવારો અને મેળાઓની જે વાત કરી ને તો હવે ખબર જ છે કે નાના બાળકો કેવી રીતે મેળાઓની રાહ જોતા હોય છે અને મેળાઓ માટે ઉત્સાહિત થાય છે જયારે મેળાઓ આવે છે તો તે એના માટે કેટલુંક કેટલા પહેલા થી જ એનો ઈંતજાર કરતા હોય છે તહેવારો એ છે ને એ આપણા જે જીવનમાં છે ને એ નવી તાજગી નવી ઉત્સાહ અને જીવવા માટેનું નવી એક લક્ષ્ય લાવે છે કે જેનાથી વ્યક્તિ એ પાછું તેનું જીવનનું મનોરંજન આવી જાય છે અને બાળકોની સાથે યવાન વૃદ્ધ અને બાળકો તો બાળકો હોય. છે. તે બધા જ બાળકો બનીને તેમની સાથે રમતો રમતા હોય છે એટલે તહેવારો એ આપણા જીવનમાં આપણી માનસિક ચિંતાઓ અને જે સરજભર્યું જીવન છે એનાથી મુક્તિ આપે છે અને આપણને આપણને જીવાનું એક લક્ષ્ય આપી જાય છે અને જ આવે છે ત્યારે એક બધા મળીને આપણે બધા સાથે મળી જઈ છીએ અને સાથે મળીને તેની ઉજવણી કરતા હોય છે આપણું બધા પરિવાર સાથે હોય છે આપણા મિત્રો આપણા માતા પિતા દાદા દાદી બધા સાથે મળીને આપણે બધા તે તહેવારોની ઉજવણી કરતા હોય છે તેમાં ઘણી ખરી મજા આવે છે અને આપણને ખૂબ જ સારો લાગે છે અને બધાની સાથે મળીને જય્યારે તહેવારો મને એટલે કે તહેવારો એ સ્થાનિક હોય કે જે એ બધા જ તહેવારો એ આપણા જીવનમાં છે ને એક નવી તાજગી લાવે છે અને આપણને જીવાનો એક ઉદ્દેશ આપી જાય છે એટલે આ ખુબ જ જરૂરી છે. આપણા જીવન માટે અને જો વાત કરી લઈએ કે સ્થાનિક પરંપરાઓ તો પરંપરાઓ બધાની જગ્યાએ બધા જગ્યાએ અલગ અલગ હોય છે એક હોતી નથી તો તમે એના વિશે શું કઈક કહેવા માંગો છો. છો.
હા તમે જે બાબતો મને કહી છે એનાથી હું એનાથી મને ઘણી બધી માહિતી મળી છે તો હું મારા શબ્દોને અહી જ વિરામ આપું છું આભાર.
આભાર તમારાથી વાત કરીને મને ઘણું સારું લાગ્યું અને મને ખબર પડે કે કેટલા બધા આપણા તહેવારો છે અને કઈ કઈ પરંપરાઓ છે તમારી સાથે વાત કરી એ મને ખબર પડે કે આવા મેળાઓ પણ હ વા તહેવારો પર હોય છે એટલે તમારી સાથે વાત કરીને મને ખુબ જ જાણકારી મળી અને હું એવું વિચારું છું કે કેમ નહી હવે જયારે સ્થાનિક તહેવારો કે બધું આવે તો આપણને એમાં વધારે માહિતી મળી ગઈ છે. અને આપણે એ લોકો ના તહેવાર ન વધારે સન્માન આપીશું અને તે લોકોને વધારે જાણકારી આપે મળી ગઈ છે તો તમે ચાલો બહેન તમારાથી વાત કરીને મને ખુબ જ સારું લાગ્યું તમારો પણ આભાર શું તમને કઈ કહેવું છે.
ના બહેન હું મારા શબ્દોને અહીં જ આભાર આપું છું અને તમારા હું મારા શબ્દ ને અહીં જ વિરામ આપું છું.
હા.